હલો કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ મજામાં છું. તમે કેમ છો?
બસ મજામાં. હવે આપણી આપણી લાઈફમાં કેટલું બધું પાણી કેટલું જરૂરી છે એના વિશે આપણે વાત કરીશું કે આપણે પાણી પીવું જરૂરી છે. પછી લાાઈફમાં બીજી રીતે પણ પાણી બો જરૂરી છે હવે આપણા ગુજરાતીઓમાં તો ખબ- ખબર ને એક કહેવત છે કે જળ એજ જીવન છે.
હા સાચું કીધું પાણી નથી તો જીવન જ નથી.
હા હવે આપણું શરીર જ સેવન્ટી પર્સન્ટ પાણી નું બનેલું છે. કે જેથી કરીને આપણે પોતે બી એવું કહીએ કે અ અ પાણી થી બનેલા છીએ એવું કહીએ તો પણ ચાલે કે આપણે પાણી પીવું જરૂરી છે. હા કેમકે આપણે શ આપણું શરીર પાણીથી જ બનેલું છે. એટલે હવે અ એમાં સારી સારી ટેવોમાં તો કે
સાચી વાત છે પાણી તો આપણે જરૂરથી પીવું જ જોઈએ. આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ તો ઓછામાં ઓછું પીવું પડે આપણેે પાણી. એટલે પાણી પીવાના પણ ઘણા બધા ફાયદા છે. એ આપણા શરીરમાં ઉર્જા આપે છે, પાચન સુધારે છે.
હમ હા સાચી વાત છે. કે પાણી તો જો સવારના બી આપણેે ઉઠીને તરત જ બે ગ્લાસ સુ તો પાણી પી લઈએ કે પીવાનું તો લાઈક થોડું હૂંફાળું પાણી કે લીંબુવાળું પાણી. જેને જેને સૂટ થતું હોય જેને ગરમીનો કોઠો હોય એને ગરમ પાણી સૂટ નથી થતું. એ લોકો માટલાનું કે ફિલ્ટરનું ડાયરેક્ટ પી શકે છે. લીંબુવાળું પાણી છે કે કઈ પણ રીતે પણ પાણી પીવું સવારના જરૂરી છે. સવારના જો આપણે ઉઠીને તરત જ બે ગ્લાસ પાણી પી લઈ ને તો આખો દિવસ એનર્જી આપે છે. અને કોન્સ્ટિપેશનમાં પણ રાહત આપે છે આપણને.
સાચું કીધું અને આપણી સ્કીન પણ ગ્લો કરે છે. આપણે તમે પણ ઘણી જગ્યાએ જોયું હશે. જે લોકો આમ વધારે પાણી પીતા હોય ને એ લોકોની સ્કીન જ કાઈક અલગ હોય, આમ ગ્લો કરતી હોય.
છે ગ્લાસ જેવી, કોરિયન જેવી સ્કીન હોય એ લોકોની કે અને એ લોકોના એ લોકોને જુરિયા પણ ઓછી પડે છે. એ બધું બહુ સારું છે. પાણી પીવાથી તો બહુ જ શરીરને અ ફાયદો થાય છે. કે હવે તો હવે તો કેવું છે કે આપ આપણા મોબાઈલમાં બી ઘણા બધા એપ હોય છે કે જેથી કરીને આપણને એ પાણી પીવાનું યાદ અપ આવે આપણને તરસ લાગે કે ન લાગે પણ પાણી પીવાનું યાદ અપાવે એટલે આપણે થોડું ઘણું ભી જેટલું પીવાય એટલું પાણી બી પી લઈએ ને તો બી આપણા શરીર માટે બહુ સારું છે એમ.
હા સાચું કીધું. અને જો આપડે ઘણી વાર પાણી આમ કામમાં ઘણી વાર કામમાં હોય અથવા કશે બારે ગયા હોય તો કેટલો બધો આમ આપણે થા ક લાગે એમ લાગે કે આપડે ઘણા બધા થાકી ગયા હોય એમ. થોડી વાર પણ જો પાણી વગર રહે તો.
હમ સાચી વાત છે જો મારે બી એવું જતું તું હું ઓફિસે જતી હતી ને તો બે ત્રણ કલાક પાણી નહીં પીવાતું તું. અને પછી જ્યારે પીવું ને ત્યારે એટલું સારું લાગ ગે અને એનર્જી ફીલ થાય. અને આવીને બી સીધું પાણી પીએ ને એટલે સરસ એનર્જી ફીલ થાય અને કઈક કામ કરવાની ઈચ્છા થાય. બાકી જો પાણી ન પીએ ને તો થાકેલા થાક કેલા લાગીએ ને એકદમ લો એનર્જી લાગે આપણને.
સાચું કીધું. અને જો ઘણી વાર આપણે પાણી જો પીવાનું ઓછું જ કરી નાખીએ ને તો એનાથી પણ આપણે ઘણી બધી તકલીફ થાય. ડિહાઈડ્રેશન થઈ જાય, પછી આપણું મોઢું સુક કાવા લાગે, તરસ પણ એકદમ બહુ લાગે, કિડની ફેલ થઈ શકે, ઘણી બધી એનાથી તકલીફ
હા એનાથી અ પાણી ઓછું પીવાથી યુરીન ઇન્ફેક્શન પણ થાય છે. કે કિડનીને અસર થાય છે યુરિન ઇન્ફેક્શન થાય છે જો તમે રેગ્યુલર ત્રણ થી ચાર લીટર પાણી પીશો ને તો યુરિન ઈન ઇન્ફેક્શન પણ નથી થતું અને કિડની બી સારી રીતે કામ કરે છે આપણી.
સાચું કીધું અને ગરમીમાં તો આપણે ખાસ પાણી પીવું જ જોઈએ. એનાથી લૂ પણ નથી લાગતી અને હિટ સ્ટ્રોક પણ નથી લાગતો જેનાથી આપણે સીધું હોસ્પિટલ પણ નથી જાવું
હા ગરમીમાં તો બધા ને બધાને બહુ જ ડીહાઈડ્રેશન થાય છે કે જેથી કરીને ચક્કર આવે છે કે લો ફીલ થાય છે એવું બહુ જ બધાને થાય છે. લોકો ખબર ને ગરમી ના લીધે ઘણી વખત ડિહાઈ ડ્રેસન ના લીધે મૃત્યુ પણ પામે છે.
હા સાચું કીધું. આપણને તો પાણીની એટલી ખાસ જરૂર પડે જ છે પણ સાથે સાથે પશુ પક્ષીઓને પણ ઉનાળા માં કેટલી બધી પાણી ની જરૂર પડ તી હોય છે. આપણે તો ઘરમાં સ્ટોર કરીને રાખેલું હોય પાણી હા પણ એ લોકોને તો આ નદીઓને તળાવને એના સિવાય છૂટકો નથી અત્યારે લોકો તો સુવિધા કરવા લાગયા છે આપણે પણ કરવું જોઈએ બને ત્યાં સુધી પક્ષીઓ મા
અને આપણે આપણેે પાણી બચાવું પણ જોઈએ. જેટલું આપણે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રમાણે આપણે પાણી બચાવવું પણ જોઈએ લોકો હમણાં પાણી પીવાના પાણીના કેટલા કેટલો વેસ્ટેજ કરે છે કે જે કરવું ના જોઈએ કે આખો ગ્લાસ ભરીને લઈ લે છેને અને પછી અડધો ગ્લાસ પીને અડધો ગ્લાસ ફેંકી દે છે. તો આપણને જેટલું જોઈએ એટલું જ પાણી લેવું જોઈએ. અને પાણી બચાવવું જોઈએ. આપણા આપણેે ત્યાં ખબર ને કહેવત છે. કે પાણીમાં લક્ષ્મી હોય છે, લક્ષ્મી નો વાસ હોય છે, જો પાણી વહેતું હોય ને તો આપણા ઘરમાં બરકત રહેતી નથી એમ.
સાચું કીધું અને અત્યારે તો અમારે પણ પાણીની થોડી ઘણી તંગી ચાલે જ છે. આપણને ત્યારે જ ખબર પડે સાચું. પાણીની કિંમત ત્યારે ખબર પડે જ્યારે પાણી ઓ ઓછું હોય અને જ્યારે પાણી આપણને મળતું નથી ત્યારે આપણને કિંમત સમજાતી હોય.
હા પણ પેલાના હા. પહેલાંના જમાનામાં લોકો કેટલું દોઢ દોઢ કિલોમીટર સુધી બેડા લઈને જતા. અને પીવાનું પાણી ભરવા માટે જતા હતા તો હવે તો ઠીક છે કે આપડે ત્યાં નળ માં પાણી આવે છે ને આપણે બધાને ત્યાં આરો ફિલ ટર લગાવેલા છે તો આપણને શુદ્ધ પાણી મળી રે છે. પણ પીવામાં તો જો પાણી અત્યારે તો ચોમાસાનું નવું જે પાણી આવે છે ને એ ભી આપણને થોડું અ આપડા શરીરને ઘણી વખત સૂટ ન થાય એમ. કે મારે પોતાને એવું છે. મારે પોતાને એવું છે કે મને ડાયેરિયા થઈ જાય છે નવું પાણી આવે ને ચોમાસામાં.
ના એમા ઘણું બધું થત તું હોય છે વરસાદનું પાણી સીધું આવે એટલે એમાં આ આસપાસ નું બધું કચરો ને બધું સામીલ હોય એટલે એ વસ્તુમાં થોડુંક આપણને શરીર ને ફીટ આવતા થોડીક વાર લાગે પણ ધીમે ધીમે એડજસ્ટ થવા લાગે આપ.
હા એજ ને એટલે પછી અમે લોકો શું કરીએ કે આપણને ખબર હોય ને કે હવે અ ધરતીમાં અંદર પાણી સમાઈ ગયું છે ને નવું પાણી આવશે તો અમે લોકો ફિલ્ટરનું પાણી ભી ગરમ કરીને પીએ છીએ. ગરમ કરી, ઉકાળીને, ઠંડુ પાડીને પીયેએ છીએ એમ. તો તો સારું રહે છે પેટ માટે એટલે હ.
આપડે હંમેશા ચોખ્ખું ન શુદ્ધ પાણી જ પીવું જોઈએ અને બવ ઠંડુ તો પીવું જ ના જોઈએ કે બરફ વાળું પાણી અત્યારે તો અ, અત્યારની જનરેશન ને બહુ એકદમ ઠંડુ પાણી જ પીવું ગમે છે.
હમ્મ.
તો એવું ના પીવું જોઈએ અને જો આપણને એટલું જ બધું ટેસ્ટ માટે પીવું હોય તો લીંબુ કે ફુદીનૉ, જીરું એવું કઈ પણ નાખ ખીને આપડે ટેસ્ટ ફૂલ બનાવીને પણ આપડે પીવું પડે એમ પાણી.
આ, સાચી વાત છે એ પણ પાણી પીવું બહુ જરૂરી છે. કેમ કે પાણીના લીધે આપણને અ આપણું શરીર ભી તંદુરસ્ત રહે છે. અને ડિહાઈડ્રેશન નથી થતું પ્લસ આપણને, શું કેય ડિહાઈડ્રેશન નથી થતું અને કોન્સ્ટિપેશનમાં ભી બહુ ફાયદો કરે છે એમ. અને કિડની ને સારી રાખે છે પાણી અ પાણી ખૂબ જરૂરી છે આપણા માટે એમ.
સાચું કીધું જો તમે એક દિવસ આખો દિવસ તમે ભૂખ્યા રહેશો ને ખાવાનું નહિ ખાવ તો ચાલશે પણ જો એક દિવસ પાણી નહી પીવો તો તમારે બીજા દિવસે હોસ્પિટલ જવું પડશે.
હમ્મ, હા કરવાચોથ કરીએે છીએ ને કરવાચોથ કરીએ છીએ ત્યારે પાણી વગર રહીએ.
હા, એટલે આપડે સ્વસ્થ રે રહેવા માટે તો પહેલા પાણી પીવું જરૂરી છે.
હા, એટલે રાતના પહેલા આપડે પાણી જ પીયે છીએ. કે ફાસ તોડીએ ત્યારે એમ. કે પહેલાં પાણી જોઈએ પછી જમવાનું તો પછી હોય તો ચાલે એમ.
હા, કેમ કે પહેલા આપડા શરીરને જેટલી જરૂરિયાત છે પાણીની. પછી આપડે રોજિંદા જીવનમાં પાણીનું તો એટલી બધી જરૂરિયાત છે જ. પણ આપણા શરીર માટે પણ એટલું જ જરૂરી છે.
હા, બરાબર છે. એ પાણીને તો પાણીનું તો અત્યારે, અત્યારે કેવું છે કે જો આપડે પાણી કેમ બચાવવું જોઈએ કે આપડે ત્યાં પાણી છે. પણ ત્રણ ભાગ તો ખારું પાણી જ છે કે પીવાનું પાણી છે જ નહીં ત્રણ ત્રણ ભાગ તો એ તો આપણે પી ન શકીએ દરિયાનું પાણી તો આપણે પી શકવાના જ નથી.
હમ્મ.
તો એમ પણ આપણે પાણી બચાવવું જોઈએ કે અ હવે આપણેે આપણા પાસે પાણી ખૂટવા લાગ્યું છે પીવાનું પાણી ખૂટવા લાગ્યું છે. કે હવે વરસાદ આવે. છે તે વાત અલગ છે કે વરસાદ આવે ને પાણી ભરાય છે. એ નદીઓમાં ભરાય છે કે ક્યાય પણ એમ પણ ન દીઓ જઈને સાગર માં જ મળે છે. તો એ પાણી જો ખારું થઈ જશે તો આપણને પીવામાં કામમાં જ નહીં આવે. એમ એટલા માટે આપણે પાણી બચાવવું જોઈએ.
હમ્મ, સાચું કીધું અને જો આપડણે અત્યારથી જ પાણી બચાવશું ને તો આવનારી પેઢીને પણ આપડણે એમ કે વાંધો નહી આવે આગળ જતા અને જો આપણેે જેટલું બધું વેડ ફી નાખશું તો આગળની પેઢીનું ભવિષ્યમાં શું હાલત થશે એ આપડણે વિચારવું રહ્યું.
હમ્મ. અને અત્યારે કેવું છે ખબર અઅઅ પેલા આસોપાલવના ઝાડ પાણીને ખેંચી રાખે છે. પીવાના પાણીને ખેંચી રાખે છે તો અમારે તો કેવું છે બે આસોપાલવ ના પાન છે અ બે આસોપાલવ ના ઝાડ છે અને વચ્ચે બોર બોર છે એટલે અમારે બોરિંગમાં ક્યારે પાણી ખૂટતું જ નથી.
સાચું કીધું ઝાડ છે એ વૃક્ષો રહ્યાં એ મૂળને અ મૂળ ઊં ઊંડે સુધી પાણીને પહોચાડે છે એ એ પાણીને ખેંચીને.
હમ્મ.
એટલે પાણીનો સંગ્રહ કરે છે મૂળ જે ઝાડ, વૃક્ષો રહ્યા એ
હા, સાચી વાત છે.
એટલા માટે જ આપડણેે વૃક્ષો વધારે વાવવા જોઈએ.
હમ્મ, ચાલો ત્યારે મારે બીજો એક કોલ આવે છે આપણે લોકો પછી વાત કરીએ આ બાબતે. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ!
હા, જય શ્રી કૃષ્ણ!